હલો. બસ મજામાં. તમે?
બસ મજામાં. શું કરો છો?
બસ જો આ રહ્યા. હલો.
હા બોલો.
હા તો આજનો આપણો ટોપિક છે લાઈફ સ્ટાઈલ, અને નોકરી, અથવા ધંધો
તો હલો.
હા બોલો-બોલો.
હા, તો આપડે હલો. અવાજ-અવાજ, હા બોલો-બોલો. હા.
આપડી લાઈફસ્ટાઈલ અત્યારે બહું બધાની બિઝી થઈ ગઈ છે એવ. દોડા દોડી વાળી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે આપડી.
હા, તો સાચી વાત છે.
મોડે રાત સુધી જાગવું, સવારે મોડા ઉઠવું
હા અને ત્યારે જે આપણા દેશની સિચ્યુએશન છે જે રીતે તો આપડે હમ્, મ નોકરી કરવા કરતા પોતાનો જે આગળ ધંધો કરી તો એ સારું વધારે રેશે.
હમ્મ, અને આપડા પોતાના માટે પણ એ વસ્તુ સારી છે.
હા. નોકરી કરવા નોકરી નો એક બેનિફિટ પણ છે, ને એક અહ કહેવાય ને કે અહ એનો ગેરફાયદો પણ છે. કે આપડે નોકરી કરીએ ટાઈમ ટુ ટાઈમ એને ટાઈમ આપવો પડે એને સમય આપવો પડે. પછી સમયસર જવું પડે સમયસર આવું પડે
હા પૂરો ટાઈમ આપવો પડતો હોય છે એમાં
હા અને આપડે જો અ પોતાનો હોય તો પોતાના રીતે આપડણે આગળ કંઈક કરી શકીએ
સાચી વાત છે નેક્સ્ટ ટાઈમ જો ધંધાને આપીએ તો એમાંથી આપડી આવક પણ વધારે થતી હોય છે. એમ ટાઈમ એવું પણ થતું હોય છે કે સાવક આવક પણ ન થાય ધંધો હોય
હા હા હા બંનેના અલગ અલગ ફાયદા છે ને અલગ અલગ નુકસાને છે.
જયારે નોકરી હોય તો આપને ખબર જ હોય કે બસ એક થી દસ તારીખ ની વચ્ચે પગાર આવશે. તો આપડણે આપડા ખર્ચો આપણે ફિક્સ કરીહી શકીએ કે ના આટલી આવક તો આવવાની જ છે જયારે ધંધામાં ક કોઈ નક્કી નથી હોતી કે ના આટલી આવશે જ ઘણી વખત ધારી હોય એના કરતાં વધારે પણ આવતી હો અને ઘણી વખત સાવું સારી હો એના કરતા ઘણી ઓછે પણ આવતી હોય
હા એ પણ છે બંનેના અલગ અલગ અ વિશેષતાઓ પણ છે, અને ગેરફાયદાઓ.
ગેરફાયદાઓ પણ છે,
હા, હું. અત્યારે આપણે જોઈએ છીએ, કે આપડે જે રીતે અ આગળ વધીએ છીએ, એ રીતે આપને પોતાના માટે પણ ટાઈમ નથી, મલતો હતો. ત્યારે જે રીતે આપડી લાઈફ સ્ટાઈલ છે, જે રીતે આપડી જિંદગી જીવીએ છીએ, અત્યારે એ સમય બહુ ઓછો પડે છે.
સાચી વાત છે, ક્યારેક કેવું છે, કે ચોવીસ કલાક ને બદલે છે, છેતાલીસ કલાક. આવતા હોય તો એકાદો કલાક આપણે પોતાના માટે કાઢી શકીએ.
હા,
ના માટે કે બાળકો માટે ટાઈમ આપવનો અધરો થઈ જતો હોય છે
હા હા એ વાત પણ સાચી છે,
પણ એ વસ્તુ પણ છે, કે આપડી આટલી દોડા દોડી ભરી જિંદગી જોઈ ને બાળકો પણ એવું શીખતા હોય છે, કે દોડ દૂર મહેનત કરવી એ જરૂરી છે. બાળક માં એક સારો ગુણ એ પણ આવતો હોય છે,
હા એ પણ સાચું છે,
થાકી જવાતું હોય ઘણી વખત, અને ઘણી વખત દોડા દોડી ની પણ એક અલગ મજા હોય છે, જયારે આપડે ઘરે નવરા બેઠા હોય ત્યારે આપને એમ થાય છે, કે ના તો બઉ કંટાળ અચાનક વસ્તુ છે, ફી નવરૂ બેસી રહેવું એના કરતા સારું છે, કે આપડે કોઈ કામમાં. બે વાગ્યે વ્યસ્ત રહી ગઈ.
હા એ પણ સાચું છે, કેમકે જો આજે હું પણ એક નોકરી કરું છું, તો અત્યારે મારી આજે રજા છે. તો હું થોડીક ફ્રી છું તો એમ ક્યાં ના કરતા જો સવારે પેલા ઉઠીને બધું કામ કરીને આપડે જાઈએ અને સાંજે આવતા રહીએ તો સારું રે બીઝી લાઈફ, આજે ફ્રી છે, તો
હા આપડે દિવસ આખો ક્યાંક ખોટી રીતે વેડફાઈ જાય ખબર, તો પણ આપડે ઘરે હોઈએ, તો જ્યારે લો નોકરી કે ધંધો હોય તો આપણે એમાં જવા માટે એમાં ટાઈમ આપવા માટે આપે બધું ટેન્સ બધું પતી જતું હોય છે.
હા, હું
ક્યારેક ધીમે ધીમે કરવાના ચક્કર માં ઘણું બધું ઉતાવટ થી કરવું પડતું હોય છે, આખો દિવસથી આ વેડફાય જતો હોય ખબર જ નથી રેતી.
હા.
સારું છે, કામ ધંધામાં કાયૅતા રહીએ તો આપડું માનસિક રીતે તે પણ આપણે સ્વસ્થ રહીએ છીએ, ઘરે ફ્રી બેઠા હોય તો મગજમાં ઘણા બધા વિચારો ને બધું આવતું હોય. તો આપડે ઘણી વખત થાકી કંટાળી જતા હોય છે, માનસિક રીતે
હા એ પણ સાચું છે. એ નોકરી કરવી પણ સારી છે. અને એના ગેરફાયદા પર છે, ને આપણે ઘરનો ધંધો હોય તો પણ આપણે આગળ વધીએ છીએ, આગળ આપણેે કંઈક કરીએ છીએ વિચારી શકીએ છીએ.
સાચું
અને હા
જો તમારી પાસે થોડા ઘણી બચત ને એવું બધું હોય તો તમે ધંધા નું વિચારી શકો બાકી કે પેલાથી જ તમારે શરૂઆત કરવાની હોય તો નોકરી એ સારું ઓપ્શન છે આપણા માટે તેમાંથી અમુક રકમ તો આપને ખબર જ છે કે આપડે પાસે આવવાની છે તો આપડે રોજ બરોજ રીતે ખર્ચ હોય એ આપણે એમાંથી પૂરું કરી જ શકવાના હોય જયારે ધંધો કરતા હોય તો અમુક આવક એ વખતે ન આપ તો આપણે રોજ બરોજ ના કામો પણ અટવીતા જતા હોય છે તો આપણેે શરૂઆતી જિંદગી શરૂ કરવા ના હો તો
હા એ પણ સાચી વાત છે.
અને આજકાલની લાઈફ સ્ટાઈલ તો એવી થઈ ગઈ છે કે લોકો દેખાદેખી કરતા હોય છે એની પાછળ એટલા બધા પૈસા ને બધું વાપરી જતા હોય છે. તો એના માટે તો વધારે મોટા પ્રમાણમાં આવક આવે એ ખાસ જરૂરી છે. બાકી તો કશું થવાનું જ નથી
હા અત્યારે આ મોંઘવારી ના સમયમાં એ પણ સાચી વાત છે. કે આપણે અત્યારે અ કમાવવું પણ જરૂરી છે. આપડે નોકરી કરવી કે ઘરનો ધંધો કરવો બેમાંથી એક કરવું જરૂરી છે અત્યારે
જો આપડે પાસે થોડા ઘણી બચત પેલાથી પડેલી હોય તો ધંધો એ બહુ સારો ઓપ્શન છે ધંધો કરવા
પણ જો આપણી પાસે બચત હોય કે આપણી પાસે કોઈ બીજી આવક નું સ્ત્રોત હોય તો આપણે કરી શકીએ કે કદાચ બે થી ચાર મહિના આપડા ઘર માં આવક ન આવે તો આપણે રોજ બરોજ કામમા ખલેલ ન પોચતી હોય તો વાંધો નથી આવતો હોતો ધંધો કરવાવામાં.
હા એ પણ સાચી વાત છે.
બચત ન હોય તો નોકરી એ બહુ સારી વસ્તુ છે આપણે
હા
નોકરી હોય તો નોકરી માંથી આપને રજાઓ ને બધું મળી શકતું હોય જયારે ધંધો કરીએ ધંધા માંથી રજા કરવી કે આરામ કરવો કે પછી ઓપ્શન જતો જ રે હોય છે એ વસ્તુ આપણે કરી જ નથી શકતા હોતા ક્યારેક આપણી લાલચ અને ક્યારેક આપણું માનસિક એ રીતનું સેટ થઈ ગયું હોય છે કે ના આપ ધંધો તો એ આપમ ના આપવો જ પડે આપણે કરવું જ પડશે એમ કરીને આપણે ઘણા જરૂરી કાર્યો કે મોસ્ટ ઓફલી વસ્તુ આપણે જતી કરતા હોએ છે.
હા એ પણ સાચી વાત છે.
ખરે સર અનુભવ તો બંને ન લેવા જેવું છે બંનેનો અનુભવ લેવો જોઈએ. તો આપણને ખબર પડે,
હા અને સાથે સાથે આપડે આપડી લાઈફ સ્ટાઈલ ને પણ સુધારવી પડે આપણે આપડી લાઈફ સ્ટાઈલ ને આગળ કેવી રીતે અત્યારે જે અ શું કેવાય કે જે રીતે આગળ વધે છે જે એ રી તે આપડે પણ જીવવું પડે. એ જે રીતે અમ ટેકનોલોજી વધે છે એ રીતે આપડણે એના સાથે સાથે રેવું પડે છે.
સાચી વાત છે અને બીજા ને જોઈને એ રીતે લાઈફ સાઈલ જેી કોઈ બધાને જોઈ ને એ રીતે રે છે એ રીતે રેવું છે એ કરવા જોઈએ તો પછી આપડે માં પણ મુકાઈ જતા હોય છે આપ લાઈફ સાઈલ આપણે કઈ રીતે રેવાનું છે આપને કઈ રીતે પોસાય છે. એને જોઈ કે જો સેક કરતા હોય તો વાંધો નથી આવતો હોતો
હા એ પણ સાચું છે.
ટીચરને જોઈ ને એને આપડે સામની કરવા જતા હોય તો એમાં આપડે હેરાન થવાનું ને ઉદાસ થવાનું બધું મા મોટાકાતું રેતું હોય છે.
હા હમ
પણ સારું છે કે આપડે જો આપડા કોઈ મહોત્સવ જેવું રાખતા હોય તો એને પ્રમાણે આપણે મહેનત કરીને એટલી આવક પણ ઉભી કરવાની ટ્રાય કરતા હોઈએ છ છે જો આપડા કોઈ મોસો કેવું કઈ ન તો પછી આપણે જેટલી આવક હોય એમાં જ આપણે કુશરતા શીખી જતા હોય છે કઈ બી કઈ રીતે મેળવી એનું આપડે કોઈ ટ્રાય કર તા નથી હોતા ત્યારે આપણે મહોત્સવ હોય કે કોઈ ખર્ચ કરવાનું પેલું હોય તો આપડે વધારે ટ્રાય કરતા હોય કે આપણે ક્યાંથી આવક મળે કે આપડણે ક્યાંથી વધારે પૈસા કમાઈ શકીએ એના માટે આપણે થોડી મહેનત પણ કરતા અલગ છે વધારે
હા એ પણ સાચું છે.
એ રીતેસોક વાળી લાઈફ સ્ટાઈલ હોય એ બહ જરૂરી છે. અમુક ક બાદ ફરવા કે આવું હોટલ જવુ, પિક્ચર જોવા. બધું જરૂરી છે આપણા માટે
હા એ પણ સાચું છે કે અત્યારે જે રીતે આપણે જીવી રહ્યા છીએ. કે બીઝી લાઈફ સ્ટાઈલ છે આપડી તો એ રીતે થોડું થોડું વચ્ચે થોડી બચત કરીને પણ બહાર નીકળવું જરૂરી છે આપડા સ્વાસ્થ્ય માટે. હમ
સાચી વાત છે.
હમ્મ સારું ચલો તમારી સાથે વાત કરીને મને બહ મજા આવી
હમ
ખુબ ખુબ આભાર તમારી સાથે વાત કરીને મને મજા આવી. તો બઈ હા બઈ